હા
હા તો આજે આપડે સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે વાત કરીએે બરોબર
ઓકે આપડે એના વિશે વાત કરીએ
હા તો તમારા મતે આપડે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે શું કરવું જોઈએ?
જ મારા ખ્યાલતી આપડે જે બસ કઈ સવારે ઉઠીને કસરત કરતા હોય તો કસરત કરવી જોઈએ. તમારો બિઝનેસ જ એવો હોય કે ભાઈ તમારી કોઈ પણ પ્રવૃત્તિ હોય કે સ્કૂલ જતા હોય તો આપડે અભ્યાસ કરતા હોય સ્કૂલ માં તો કસરત કરાવતા જ હોય છે, સવારના પોરમાં બિઝનેસ એવું હોય તમારે મજૂરી જેવું હોય તો પછી કશરત કરવાવાની જરૂર નથી. સારા મા સારીંગ આશરે ધરે છેે.
હા એ તો છે જ એમાં તો કોઈ સવાલ જ નથી. પણ એના સિવાય આમ પણ આપણે વર્કઆઉટની મતલબ કે જીમ જવાની ને કશ રત કરવાની મતલબ કે યોગ ને એવું બધું કરવું જરૂરી હે
હા એ તો વાત સાચી એ બધું કરવુ જરૂરી કેટલા બધા લોકો એવા છે સવાર વેલ્લાહ ઉઠી ને કસરત કરતા હવે એવું આપડે જોતા હોઈએ અમે જો સવારે હું આવતો હોઉ ને સવારે વેલો તો સવારના પોરમાં ચાલવાનું નીકળી જ જતા હોય છે, બરાબર તો એમને એવું હોય કે ભાઈ નોકરીંગ કરતા હોય તો ભાઈ આખો દિવસ એક જ ખુરસી ઉપર બેઠા હોય બરાબર એ ચાલવાનું પણ ના થતું કઈ પણ ના થતું હોય તો પછી લોકો એવું કે ચાલવા નીકળી જાય અચ્છા અમુક તો એને એવું પણ કરતા હો કે સાયકલ ચલાવતા હોય સાયકલ સારામાં સારી કસરત જ છે ને
હા એ વાત તો તમારી સાચી સાયકલ ચલાવવી એક રીતે સારામાં સારી કસરત છે અને બેસ્ટ કસરત છે બીજા બધા કરતા અને પાછું કે ખાલી કસરત નઈ આપડે આપડા ખોરાક ઉપર પણ ધ્યાન આપવું જોઈએ ને.
હા એ વાત પણ સાચી છે કારણ કે અત્યારે બધા જંક ફૂડ ઠંડા બીયાન એ બધું ખાતા હોય તોના કારણે પછી આપડે શરીર નું સંતુલન બગડી જતું હોય તો એનાથી જો સારું એવું ખાતા હોય ઘરનું પોસ્ટિક તો એના સારું રે આપડું શરીર.
હા એજ ને અને પાછું હવે તો ઘરના ભોજન માં પણ શું થાય છે કે પેલું જે નકલી આવે છે ને એવું બધું થાય છે ને ઈન્જેક્શન વાળુ આવે છેને મતલબ કે એક રીતે જોવા જઈએ ને તો શુદ્ધ તો ઘરે પણ જે શાકભાજી ને એવું બધું લઈ આવી એ પણ નથી હોતું. એમાં પણ પેલો દવાઓ ને એનાથી મોટા કરેલા હોય છે એટલે એ પણ શરીર માટે ખુબ જ નુકસાનકારક હોય છે એના કરતા સારું કે આપણે જો આપડું ખેતર ખેતી કરતા હોય ને કે નજીકમાં કોઈ ખેતી કરતું હોય તો તમે એમના જોડેથી ફળ ને ફ્રૂટ ને મતલબ કે શાકભાજી ને એવું બધું ત્યાંથી લાવો તો એ સારું
એ તો વાત સાચી પણ એનામાં ને એવું હોય છે કે અતારે જો ખેતીની અંદર એવું થય સારો પાકે થાય ને એના માટે બધા જંતુનાશક દવાઓ નાખતા હોય છે. તો એનાથી શું થાય કે પછી અમુક ખેતર માંથી ખરાબ જ આવતો હોય કાયકે અમુક વાર જો આજ ખાતર આવે છે ને પેલું આખું શું કેવાય એનું મન નામ તો અત્યારે આવડતું નથી. એ ખાતર જે એવું નાખતા હોય જેથી કરીને એ જે આપડી ખેતી સારી થઈ જાય. ફટાફટ બધી વસ્તુ ઉગી જાય. અને પણ એ બધું ખાવા માટે તો સારું નથી જ પણ પાક હેને જલ્દી હેને ઉત્પન્ન થઈ જાય. કોઈ પણ એક વસ્તુ છે છે તે બધું ફટાફટ થઈ જાય. તે આપડે શરીર માટે સારું નથી.
હા એ વાત તો તમારી સાચી જ છે અને હવે તો ઓમ જોવા જઈએ તો બધા ફાસ્ટ ફૂડ ને એવું બધું લોકો કેટલું બધું ખાતા હોય છે. અને કેટલું બધું ફાસ્ટ ફૂડમાં તો એ એક સૌથી વધારે કેલરી હોય છે અને એ સૌથી વધારે નુકસાનકારક હોય છે પછી જેમ કે હવે આપડે તમે પાણીપુરી ની લારી ને એ બધું જોઈ લો તો એમાં પાણી પુરી લારી વાળા જે પાણી વાપરતા હોય છે એમાં ઘણી વાર બતાવતા હોય છે કેટલું ગંદુ પાણી હોય છે અને કેવી ગંદી જગ્યા ઉપર બેઠા હોય છે મતલ મતલબ કામ કરતા હોય છે તેમનો સ્ટોલ રાખેલો હોય છે લારી તો એવું બધું થી આપડે ખાવાનું એવી જગ્યા ઉપર ટાળવું જોઈએ જેનાથી આપડે સ્વાસ્થ્ય સારું રહે આપડું.
હ એ તો મન તમારી સાચી પણ પછી એને એવું પણ થતું હોય ને કે હવે આપડે બજારમાં જીને નીકળ્યા હોય તો પાણી પૂરીની લારીની બાજુ નીકળે ને તો સ્મેલ એટલી બધી મસ્ત આવતી હોય કે આપડે ઈચ્છા થઈ જાય ખાવા ની તો એને એવું પણ થતું કે પછી આપડે ખાઈ લઈએ અને આપણે ઘરે જે પાણીપુરી બનાવીએ તે સ્મેલ પણ આવતી નથી હોતી. તો આપણને ઈચ્છા પણ ના થાય કે આપડે હા ચાલ ને આપણે બારે જ ખાઈ લઈએ. આવું પણ થતું હોય છે ને
હા એ તો થાય જ છે અને પાછું કે આપણે એમ તમે વાત કરીએ સાચી વાત કરી પણ આપણે એવું નહિ કે બાર મારું હું એમ નથી કેતો કે તમારે બાર ના ખાવું જોઈએ. પણ હેને તમે એવી જગ્યા ઉપર તમે. ખાવું જોઈ કે જયાં ને આવી પાછળ કયક ખુલ્લી ગટર કેવું હોય તો એવી જગ્યા ઉપર ખાવાનું ટાળવું જોઈએ. ભલે ને જો પછી એ જે પાણીપુરીને લારી હોય તો એ કોઈ સારી જગ્યા ઉપર સવ સ્વચ્છ જગ્યા ઉપર રાખતો હોય. તો તમે આપડે એ જગ્યા ઉપ પર ખાવા જઈએ તો વાંધો ના આવે ઓમ જોવા જઈએ નને તો.
હા અરે તમે એને ઓછું ખાવ ને જો મહિનામાં એકાદ બે વખત ખાવ તો ચાલે એટલું બધું કઈ થતું નથી શરીર ને તકલીફ પણ જો તમે અઠવાડિયામાં બે વખત ખાવ મતલબ વધારે માન નનું ખાત. ઘરનું ઓછું ખાય તો તકલીફ થાય. બાકી તો બ બહાર નું પણ ચાલે અમુક વાર ખાતા હોય ને તો કશું ના થાય.
હા એ વાત તો છે પણ ઘણી વાર મારા ફોનમાં વિડીયોઝ ને એવું બધું આવતું તો એમાં હું જોઉં છું ને તો. આ પાણીપુરી વાળા ને જે બને મતલબ લારીઓ વાળા ને એ બધા હોય ને. તો અ બટાકા સૌથી વધારે વપરાય બરોબર તો એક સૌથી ખરાબ ક્વોલિટીના જે બટાકા હોય ને એ એમાં વાપરતા હોય છે.
હા એ તો વાત સાચી એમાંને એવું થતું હોય. કે આપડે બજારમાં બધી બટાકા બઘુ લેવા આપડે. જઈને આપડે સારી સારી ક્વોલિટી ના હોય ને. શાક વાળા એ આપડને વેચી દે થોડા ઊંચા ભાવ આપે. પ પાછી એમના કને જે વધે ને. જેમ બટાકા જે આપણે બધા વેડેલા હોય ને પછીને. બધા ઓછા ભાવ આવી દે. પકોડી વાળા ને પછી બટાકાની જે વેફર બનાવતા એમને આપી દે.
હા એજ ને અને. એ બધા બટાકા પછી લઈને આપણે ઓમ એક રીતે જો હવે બારને ખવાએ તો પછી. આપણે બીમાર પડવાની શક્યતા આપડી ખુબ જ વધી જ જવાની ને આવું બધું ખાવાનું થાય.
અને જો આપડે વાસ ને બધું સારું નાખવું હોય ને. એ રીતે આપડે ને ટાઈમ સર ને ઊંઘવું જોઈએ. ટાઈમ સે ઊંઘતા ના હોય તો પણ આપડે છો કલાકની જે કહેવાય ને ચોવીસ કલાક ની અંદર. એટલી ઉગ એકદમ હોરિંને કરવી જોઈએ.
છ કલાક ને આઠ કલાક.
આ છ કે સાત કે આઠ જે કલાક સુતા હોઈએ આપડે. આપે ઘારો જેમ. રેગ્યુલર આપણે જીમ કરતા હોય ને એમ સારું કેહેવાય આપણા શરીર માં.
હા એ તો છે જ. અને સવારે વહેલાં ઉઠીને રાત્રે વહેલાં સુૂવું જોઈએ અને સવારે વહેલાં ઉઠીને કસરત. કરવાની ની બધી આદત આપડે રાખવી જોઈએ એ હું તો નથી રાખતો પણ.
એ મેયાા પચી. મ માનસિક સ્વાસ્થ્ય પણને આપડે એટલું જ જરૂરી છે. એના માટે જો આપડો ટેન્શન વધારેને લેતા હોય. તો એના કારણે એ તો બધું ઓછું થતું હોય છે. આનસિક સ્વાસ્થ્યને બધું આપડે થોડું. મહત્વનું છે આપણા માટે. અને એ એ જો ઓછું કરવું હોય ને તો આપડે એના માટે ધ્યાન ને બધું કરતા હોય ને. યોગ ને એવું બધું કરતાં હોય તો એનામાં થી. વધારે ધ્યાન રાખવું જોઈએ.
હા એ વાત તો તમારી સો ટકા સાચી છે અને પાછું કે જો તમે ક્યારેક બીમાર પડ્યા તો એના માટે તમારે જો ઘણા લોકો શું કરતા હોય છે કે ડાયરેક્ટ દવા લઈ લેતા હોય છે કે શરદી થઈ છે તો તો શરદી ની દ દવા લઈ લઈએ તો એનાથી સરખું થઈ જશે. હા ઘણી વાર સરખું થઇ જાય પણ ઘણી વાર ને કેટલીક વાર શરદી એવી થઈ હોય છે જે શરદીની દવાથી ના મળતી હોય એનું કારણ બીજું હોય. બીજા કારણે કોઈ સજ થઈએ. તો એવા ટાઈમે પછી આપડે જાતે દવા લેવાની જગ્યાએ ને. દવાખાને જઈને ડોક્ટર ની સલાહ થી દવા લેવી સારી.
હા એ તો મા સાચી એવું પણ થતું હોય અને અમુક વખત એવું પણ થતું હોય કે આ સામાન્ય શરદી હોય કે એવું હોય ને તો પણ લોકો તરત જ ને શરદીની ગોળી કેવું તરત નઈ લેતા હોય. કેનેમ શું થાય કે તેની જે આવું કેમ આથી કાશ શક્તિ છે ને એરીમાંને ઓછી થઈ જાય કારણ કે શરીર ની આદત જ નથી પડતી. તારે તો તમે ગોળી ખાઈ લો તો પછી એવું થાય. સાહેબ બગડી જાય પછી એવું થાય કે બ પછી એને લાંબા ગાળે પછી ને એ જે એને ઓછા વોલ્ટેજ ની જે કહેવાય ને દવા એ તો અસર જ નથી કરતી પછી એને શરીર ને થોડી એને હેવી ખપે દવાઓ ને બધું.
હા એ વાત તો તમારી સાચી વાત કહી તમે કે દવાઓની બધું પછી શરીર ને વધારે હેવી ખપે. અને બીજું કે સામાન્ય શરદી થઈ હોય ને તો આપડે સાદી દવાઓને એવું બધું યુઝ કરીએ ને તો પણ વાંધો ના આવે
હા એ તો બસ આજે પાછું ને એક જે કેવાય કે આપડે સવારનું નાસ્તો હશે બપોર નું જમવાનું સાંજ નું જમવાનું એમ બધા ની એવી આદત હોય કે અમુક વાર બપોરે અગિયાર વાગ્યે ખાતા હોય ઉપરે એ બપોરે અઢી પણ વાગી જતા એવું પણ થતું હોય. તો આપણે ખાવાની એક જ ટાઈમે ફિક્સ જ હોવા જોઈએ. તો શરીર ને આદત કારણ કે આપણે ફિક્સ હોય શરીર માં કે હજુ આપડે અગિયાર વાગે ખાતા હોને તો અગિયાર વાગે જ આપડે લાગે પછી આપે અઢી વાગ્યે ખાઈએ તો બસ શરીર ની અંદર ની બધી જે આવતા હતી એ બધ મદલાઈ જાય.
હા એ વાત તો તમારી સાચી છે મારે જ હવે એવું થાય છે ને હવે જો મારે કોલેજ નો ટાઈમ છે સવારે નવ થી સાંજે બપોરે સાડા ત્રણ સુધીનો બરોબર સાડા ત્રણે છૂટું અને દસ વાગે ચાલુ થાય એટલા માટે ઘરેથી હું સવા નવ સાડા નવે નીકળું અને ઘરે પાછો ચાર વાગે આવું. તો હવે જમવાનું મારા ટાઈમમાં સેટ જ નથી રેતુ તો હવે હું સવારે ઉઠું ને એટલે પછી ચા નાસ્તા ના કરું અને સીધું જમવાનું કરું. અને પછી સીધું સાંજે આવીને જમું તો એનાથી ઓમ મને પણ ખબર છે કે આ સારું ના કહેવાય બપોરે ટાઈમ સર જ જે ટાઈમ હોય એ ટાઈમે જ જમવું જોઈએ. પણ હવે શું કરું કહો હવે આવી રીતે કોઈ ટાઈમ નું સેટ ના થતું હોય તો પછી આપડે કઈક તો કરવું ને?
હ તો માસ સાચી એટલે એવું પણ થતું હોય છે એટલે બધું થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અને માછા અમુકેન એ તમાકુ ધૂમ્રપાન દારૂ એવ બધું કરતા હોય. તો એના કારણે પણ આપણે સ્વાસ્થ્યને બહુ નુકસાન થતું હોય એટલે એ પણ બઉ એને ખરાબ આદતો છે ન આદ તોને થોડુ સુધારવાની જરૂર છે.
હા એ તો છે જ બધી આદતો સુધારવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ પાછું તો જે તમાકુ ને બધું હોય છે તો એના ઉપર તો લખેલું પણ હોય છે કે સ્વાસ્થ્ય મા ટે હાનિકારક છે તો પણ લોકો ખાતા હોય છે.
હા એ જને એટલે એવું પણ આપણે થોડું એ પણ આપણને જોય આપડણે શરીર માટે જો આપડે જાળવીએ તો આપણી ઉંમર તો એ વધી જાય ને આપડે જે ફેફસા ને એને બધાને તકલીફો થતી હોય તે બધી તકલીફો થોડી ઓછી થઈ જાય તો એ આપણા માટે જ સારું જ છે.
હા